હા શું કર સુ વર
ની જમીન ઉભો થયો.
હમ બરાબર. ના આાલ વાત છે તો હું દીવડું કેતા તોશું બાઈ જધ સુહની બાઈ ખતો
અરે એમાં હું ગ તું કો તું કોઈને એને વાત ન કરતી તો એને વાત કરો હું. બરોબર, એમાં હું હે. બાઈ જા એટલે એમાં નીચાીને જુવાની બેન થઈ ગય દખો.
બાજ વાંધ છુ તો એમ.
હા.
હા.
કઈ બાત કહું. એ એને સુવાનીને રોજને ખલી બાર વાગે બહાર નીકળી અગિયાર અગિયાર વાગે.
હા એતો ખબર છે હા.
એ કારણે થઈ ગયું હોત. બાજવાનું. હા, કોલો બોલેટલી સોનાણી એક શબ્દ નથીતો બોલ.
એવું થોડી ચાલે.
ન એનીની. ચારી એટલા રા કરે શ બબ તું શબ્દ નથી કેતો કે તું એને વેલ્યુ. ી જ એમ બોલ. બરોબર, નિવડ નિડ ા તો દીડડી ખેલો હોય મિત્રમ.
એવો જ થઈ ગયો છે અમે હા બાઈ ન જ છે એ તો અમે.
બરોબર, એક એક. શબ્દ નો કોઈ કેવું હોય કે આટ કે બાપુ બધ હેરાન થાય ને બરોબર. એમ કે ગા કે એમ કે મોટામાં ન ફાટતો નથી એમ. કે એક બે શબ્દ કરી ન દેવા મિત્ર કે
કેવું તો પડે જ ને વેલું જાગવું પડે લગન પડે તો વેલ જાગવું જ પડે ને તા.
અગિયાર અગયાર વાગ્યે ઉઠે, અને ખુપલી વાત અગેર અગિાર વાગે ઉઠે ને રૂમ ની બહાર નીકળે બાર વાગે.
ઓહ હો બરાબર.
હમણાં જમીન નવરી થઈ જાય ને એટલે રૂમન કરીને ખઈ જાયીધી.
હમ બોલ પછી.
હ બ હણાં જમીમણા રૂમમાં ઘટી જાય. હંજ હુંક નીકળશે હંજ હાથ વાગે બાર આવે.
ઓહ હાથ વાગે. બપોરવાઈ ગયો હમ બરાબર.
ક મુ તાર થ એ કો મ ઉત્ાગ બહ હલતાાલપ થઈ જાય બાજવાનુંમાં.
હમ હમ, બે મિનિટ ચાલુ રાખ.